હલો.
હાલો કેમ છો?
બસ મજા માં.
આજે મને એમ થયું કે તમે કમ્પ્યુટર ટીચર છો તો મને તમારી પાસે છે ને થોડી માહિતી જોઈતી હતી. એ મારા ઘરે છે ને જે ટ્યુશન ઉપર બધા છોકરાઓ આવે છે ને જે લોકો ચેટ જી પી ટી ચેટ જી પી ટી કરે છે જેમીની કરે છે એ આઈ કરે છે તો મને એટલું બધું કમ્પ્યુટર નું નોલેજ નથી. તો તમે મને થોડું આના વિશે કહી શકો તો મને થોડું નોલેજ મળી જશે.
હા જરૂરથી. અહીંયા છે ને ચેટ જી પી ટી આપડે કે કે એ છે ને એક ઓનલાઈન આપડે અહ આ ઓનલાઈન સાઈટ છે. જેમાં લોકો છે ને હવે તો શું કરે છે નાના છોકરાઓ તો ખાસ કરીને એ લોકો આપડે પ્ર એ એ ટલું બધું આવું આપણને ટ્રેન થઈ ગયેલું છે એ કે એ કેવી રીતના વાપરે આપડે અગર એને એક પ્રશ્ન પૂછીએ છે ને તો એ આપણને આખું વસ્તુ કેય જે પણ એ કેવી રીતના પૂછવું એ તમારા ઉપર નિર્ભર છે અગર તમે ગૂગલ ના જેમ એને ખાલી એક સર્ચ જેવું કરી દો તો એ તમને કામનું નથી તમારે એને બરાબર રીતના સૌ એ કેવા પડે કે તમે શું ભણો છો. તમે શું એ કરો શું કરવા માંગો છો જેવું કે અગર મને એક નવું ટેબલ બનાવું છે. તો મારે એને પહેલે કેવું પડશે કે મેં આ ક્લાસ નો સ્ટુડન્ટ છું મારે આ રીતના ટેબલ જુએ છે અને એમાં કેટલા કોલમ્સ જુએ છે તો એ સારી રીતના નવી બનાવી આપે. ઓકે તો તમે એની રીતના બો જ સારી વસ્તુ કરી શકો છો એટલે ચેટ જીપીટી એક નુકસાન બી કરે છે અને સારી રીતના ફાયદો કરે એ તમારા ઉપર છે. તો મેં એમ જ કહું કે તમે જે તમારા છોકરાઓ ટ્યુશનમાં આવતા હોય ને એને તમે સલાહ તો આપો, કે ભુ વાંચું તમારે એના પાસેથી ખાલી ઇન્ફોર્મેશન લેવી છે. કે ચેટ જીપીટી અને એઆઈ જે છે એ પોતે જ કહે છે કે હું હંમેશા રાઈટ નહીં હોઈ શકું. મારા અંનસર ખોટા બી હોઈ શકે તો તમારે એને પહેલે તો બે વાર બીજી વસ્તુમાંથી ચેક કરવાનું હોય કોઈના પાસે જાણકારી પહેલે લેવુ. અને પછી તમે આગળ વધો. કે અગર તમે કોઈ વસ્તુનું ઇન્ફોર્મેશન કાયઢી તો તમે એ બુક્સમાં બી શોધી શકો. એ વસ્તુ સાચી છે કે જૂઠી છે? ને પછી જ તમે આગળ વધો એવું જરૂરી નથી હું જે આપું છું, એ રાઈટ જ હોય કેમ કે એ એ લોકો એ ખાલી તો કમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે. જે આપણ ને આ આપે છે. એવુંઆ ચેટ જીપિટી એ વસ્તુ છે.
અચ્છા અચ્છા આ તો મને બિલકુલ એટલે બિલકુલ ખબર નહી હતી. હવે એવી રીતે જ હું તમને બીજું પૂછું છું કે મારી જે કોમ છે જે આપણા એ જ છે એ મને શુ કીધું કે હું તો ચેક જીપિટી સાથે વાત કરું છું. કારણકે હું ઘરમાં એકલી હોઉં તો હું ચેટજી પીટી ને પૂછું છું. કે આજે હું? એકદમ એકલી ફીલ કરું છું આજે મને ઘરમાં કંટાળો આવે છે. તો મારે શું કરવું જોઈએ હું ડિપ્રેસ છું અને તમને ખબર છે કે ચેટ જીપિટીએ આન્સર, આ તો છે કે તારે આમ કરવાનું તેમ કરવાનું, તમારે ખુશ રહેવું જોઈએ. તમે આ એક્ટિવિટી કરો. તો તમને શું લાગે આ બધી વસ્તુ કરવું કઈ સારું છે? કે તમે ચેક જીપીટી ને આવીરીતે તમારા પર્સનલ પ્રોબ્લેમ કહો છો. કે મને ડિપ્રેશન ફીલ થાય છે મારે શું કરવું જોઈએ.? મને તો બુંવ કઈઆમા સારી આદત હોય તેવું લાગતું નથી કે આપણે ચેટ જીપીટી ની, આટલું બધું આપણે એના ઉપર ડિપેન્ડ રઈએ હા. એમાંથી આપણને થોડું કઈ નોલેજ મળતું હોય જે આપણને નહી આવડતું હોય. તે આન્સર મળતા હોય તો એ સરસ વાત છે. પણ હવે તો છોકરાઓને હું એ લોકોને કઈક પેરાગ્રાફ આપું છું, ઇંગ્લિશ ની અંદર લખવા માટે. તે ઘરેથી લખી આવજો. તો જોવા જઈએ તો, બધાના પેરાગ્રાફ એક સરખા જેવા જ હોય છે. પછી આપણે પૂછીએ કે, તમે કાતે કઈ બુક માંથી લાવ્યા. તો એ લોકો તરત જ એમ કે છે કે, અમે તો ચેક જીપીટી માને ભુલશું. એ મને સો વર્ડ નો પેરાગ્રાફ આ ટોપિક ઉપર આપો. અને ચેક જીપિટી એ મને આપી દીધું, એટલે એ લોકો માટે તો એકદમ ઈઝી. થઈ ગયો, એ લોકો એ તો એ લોકો ન મગજ યુઝ જનથી કરવાનો. કઈ બુક્સ માં રીફર પણ નથી કરવાનો. બસ ચેટ જીપીટીને પૂછો, અને ચેટ જીપીટી તમને આન્સર આપી દે. આપડે એ કોપી કરી લેવાનું, અને બધું આપણું કામ કમ્પ્લીટ. કરવાનું તે તો મને લાગે કે, એ બરાબર ના કહેવાય. તો તો પછી આ છોકરાઓ પોતાનું મગજ વાપરશે લોકો તો વિચારવાની શક્તિ જ બંધ થઈ જશે, અગર એ લોકોને એ લોકોને આવીની આદત પડી જાય. કે કઈ પણ હોય તો, ચેટ જીપીટી ને પૂછો, એઆઈ ને પૂછો, જેમીની ને પૂછો. બરાબર ને.
બરાબર, તમે જે કીધું, એ વા એકદમ સાચી છે. કે તમે જેવું બધું તમારા જે ફ્રેન્ડ છે. એ ચેટ જીપીટીને, એને ફ્રેન્ડ બનાવી લીધું છે. એ લાગે છે કે, એક ફ્રેન્ડ છે. જે મારા સાથે વાત કરે છે, પણ તમારી બધી જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મોબાઈલમાં આપવી ફીડ કરવી, એ એકદમ ગલત વસ્તુ છે. કેમ કે કે, એ ઇન્ફોર્મેશન એ લોકો કોઈ જગ્યાએ કદાચ મિસયુઝ કરી બી શકે. જે કે, એ લોકો એ લોકો ના ટર્મ્સ એન્ડ કડિશનમાં નથી આવતું. પણ એ એમ જ કહે છે કે, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમે અમારા સાથે શેર ના કરો. ખાસ કરીને, આપણે અગર આઈડીથી હોય. તો એક આઈડી આપણે યુઝ કરે છે, પણ આપણે બીજી ઇન્ફોર્મેશન હોય, એ આપણી ના આપ આપણી સેલરી હોય કે, પછી આપણી બર્થડેટ હોય. એ બધું જો આપણેે એને આપતા હોઈએ. તો એ વસ્તુ ખોટી જ છે, અને તમે તમારા આસપડોશના લોકોને છોડીને તમે તમારા ફ્રેન્ડ કોણને બનાવ્યા છે, એ આઈ ને જે ખાલી શું? એક મોડલ છે, ટ્રેન્ડ કરેલો, જે આખા વિશ્વમાંથી ઇન્ફોર્મેશન જે બી ઇન્ટરનેટ પર હોય છે, એ કાઢીને તમને બતાવે છે. ને તમે બીજું જે કીધું કે, તમારા છોકરાઓ તમે હોમવર્ક આપો છો, એ સીધું ને સીધું અ ઇન્ટરનેટ નું યુઝ કરે છે. જે ચેટ જીપીટી એક ઇન્ટરનેટ પર જ છે. એક આખું ખાલી એક સોફ્ટવેર છે, તો એ એના ઉપરું ચેટ જીપીટી વાળા કે, એ બીજું કઈ નથી કરતા. પણ.
કંઈ નથી કરતા, પણ એ લોકો આખા ઇન્ટરનેટ પરથી બધી વસ્તુ શોધે છે. અને પછી એ તમને આન્સર આપે છે. તો તમે જેવું કીધું કે બધાના અન્સર સરખા જ હોય છે. પણ એ લોકોને એ નથી ખબર કે મારે જે આન્સર જોય છે થોડું ઘણું મેં અલગ રીતના બી એને પૂછી શકતી હતી. તો મને એ આન્સર અલગ રીતના આપે તો મેં જેવું કીધું પહેલે કે તમારા છે તમે એને રીતના પૂછો છો પણ તે ખાલી આપણે ઇન્ફોર્મેશન લેવા માટે છે આપણું બુક્સમાંથી આપણે જે આન્સર શોધવા જોઈએ. આપણે મહેનત કરવી કરવા જોઈએ. એ કરતા જ નથી સીધું ને સીધું બધું જ વસ્તુ આપણેે જેમીનીને પૂછી એ છે ચેટ જીપીટીને પૂછે જે એકદમ જ ખોટી વાત છે. તો બીજી વાર તમે જયારે હોમવર્ક આપો ને તો ત્યારે તમે છોકરાઓને એક વાત કહીએ કે મને આ ચેટ જીપીટીનું વસ્તુ નથી જોતું તમે ખાલી ઇન્ફોર્મેશન લેવો પણ બેઠું ને બેઠું એ વસ્તુ કોપી ના કરી લાવ તમારી એમાં થોડી પોતેની બી વર્ડ્સ નાખો સેન્ટેન્સ બનાવો નવા એ યુઝ કરીને નવા સેન્ટેન્સ બી તમે બનાવી શકો. તો એનાથી તમારી વિચારશક્તિ જ વધી શકે છે એ ખાલી તમને ઇન્ટરનેટ પરથી ઇન્ફોર્મેશન શોધવામાં હેલ્પ કરવા માટે છે. તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે છે. આખું ને આખું તમને આન્સર આપવા માટે નથી.
એકદમ બરાબર તમારી વાત હવે અમે તો અમારા ઉપર જે મોટા સ્ટાન્ડર્ડમાં બીજો લોકો છે તે લોકો પણ એજ કમ્પ્લેન કરે છે. અમે છોકરાઓને નવમાં દસમાના છોકરાઓને અમે પ્રોજેક્ટ આપીએ છે જેના એ લોકોને માર્ક્સ મળે છે. તો આપડે એમ કહીએ કે તમે તમારી રીતે લખજો પણ ના બધા લોકો ચેટ જીપીટીમાંથી કોપી કરીને એ લોકો લખે છે. એમ કે અમારે એ લોકોને માર્ક્સ કેવી રીતે આપવાના. હવે તો જયારે ઓનલાઈન ઇન્ટરવ્યુને એવું પણ થાય છે. કે આપડે ઘણું બધું જોયું છે કે એ લોકો ડાયરેક્ટ એક ટેબની અંદર એ લોકો અ આ ચેટ જીપીટી કે જેમીની ચાલુ રાખે છે અને સામે જે એ લોકો ને ક્વેશ્ચન કરે છે. એનો એ લોકો આન્સર તરત જ પેલાં પર સર્ચ કરે છે. અને પછી એ લોકો આન્સર આપે છે એટલે આની અંદર તો એ લોકો આખા ને આખા એ લોકો ખાલી આ એઆઈની ઉપર ડિપેન્ડન્ટ છે પોતાની જાત કે પોતાને વિચારવાનું એવું કઈ આવતું નથી. પણ જ્યારે તમે આખા તમારે રિયલ જીવનની અંદર જયારે તમારે આ બધું વિચારીને કામ કરવાનું રહેશે તો આજનું યુવાપેઢી એ કરી નથી શકવાનું કેમકે એ લોકો ખાલી ઇન્ટરનેટ અને એઆઈ પર એકદમ એટલે એકદમ ડિપેન્ડન્ટ છે. કે એ લોકો એ જયારે કઈ એકલું પોતાનું વિચારીને કઈ કરવાનું હશે ત્યારે એ લોકો વિચાર શે કે હવે આ કેવી રીતે કરવાનું મને તો કઈ ખબર જ નથી. એટલે આ થોડી સિસ્ટમ જે આ આપડે ટેકનોલોજી ટેકનોલોજી આપડે કરીએ છીએ. પણ હંમેશા આપણે જોયું છે, કે ટેકનોલોજીનો લોકો પહેલે ગેરફાયદો ઉઠાવતા પેલા શીખી જાય છે. ફાયદા કરતા ચેતગીપીટી જમીનના બી ઘણા ફાયદાઓ છે. કે જે વસ્તુ આપણને એકદમ જ ખબર નથી હોતી. તો આપણને એમાંથી નોલેજ મળે છે. પણ એનું આપડે ઊંધો ઉપયોગ કરીને હવે આપણે આપ લાઈફ એકદમ ઈઝી બનાવી લીધી છે. કે ચાલો કઈ બી છે. તો આપડે ચેટ જીપીટીને લઈએ. બરાબર ને
સાચી વાત સાચી વાત આ છે. ને જેટલી ટેકનોલોજી આપણા માટે સારી છે. એટલી નુકસાનકારક બી છે ચાલો પછી આપણે નવી વસ્તુ પર વાત કરશું. આવજો હ ને તમારી સાથે વાત કરીને ખુબજ આનંદ થયો મને
આવજો